તો બેન.
હા કેમ છો, હા કેમ છો, હા આવે છે. તમને મારી અવાજ આવે છે?
હા હા આવે છે હા બસ મજામાં તમે બતાવ તમે કેમ છો?
હું પણ મજામાં છું, તો મેં તમને આજે એવું કતી હતી, કે આજે આપણે છે ને, પર્યાવરણ અને પ્રદુષણ ના વિષય પર વાત કરીએ. કારણ કે બેસી ગયો વરસાદ પણ આવી રહ્યો. દાચ પર્યાવરણ ન જે પ્રદર્શન કરી રહ્યા છે, એ કદાચ હોઈ શકે છે તો હું તમને એના વિશે જણાવું ને કે પર્યાવરણ એ છે ને, આપણા માણસ અને પ્રકૃતિ સાથેનો સંબંધ વર્ષોથી ચાલી આવ્યો છે, એ આજના તમે જમાના આજના સમયમાં તમે જોઈ રહ્યા છે, કે વધુ પડતા વૃક્ષો કાપવાના કારણે, ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. પરિણામે વરસાદ આવવાનું ઓછું થઈ ગયું છે, અને કમ મોસમે વરસાદ ખૂબ આવી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે, અને અને અમારા ઘરે તો એ અમે જે પાક વાવ્યો હતો ને શિયાળામાં. તો તે તો આખો ખરાબ થઈ ગયો પરિણામે અમારા ઘરે તો ખુબ જ નુકસાન થયું છે તેના કારણે, અને એમાં એના કારણે છે, ને બીજા બધા ખેડૂતોને પણ ખૂબ જ નુકસાન થયું છે, ઋતુઓ અનય અનિયમિત થઈ ગઈ છે. પહેલા કેવું હતું, કે ત્રણ ત્રણ મહિના વરસાદ આવતો ત્રણ મહિના ચોમાસ ણિળો ત્રણ મહિના ચોસો અને ત્રણ મહિના શિયાળો એવું રહેતું હતું પરંતુ આજે એટલું પ્રદુષણ વધી રહ્યું છે ને, કે જેના કારણે વરસાદ પણ સરખો પડતો નથી, ગમે ત્યા્યારે વરસાદ આવી જાય છે, ઉનાળામાં અતિવૃષ્ટ થ જાય છે, પરિણામે ખેડૂતો એ જે પણ પાક વાવ્યો હોય છે ને ઉનાળાનો પાક, એ સરખો રહેતો નથી, અને તેના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, અને તેજ રીતે હું તમને જણાવું ને, તો પર્યાવરણ સોરી પ્રદુષણ ઘણા પ્રકારના હોય છે, જેમ કે પર્યાવરણનું પ્રદુષણ હોય શકે હવાનું પ્રદુષણ, પછી જમીનનું પ્રદુષણ, એવા ઘણા બધા પ્રકારના પ્રદુષણો હોય છે, તેમાં સૌથી ખરાબ પ્રદુષણ પર્યાવરણનું અને હવાનું પ્રદુષણ છે. જેમાં લોકો પ્લાસ્ટ નો ઘણો ઉપયોગ કરે અને પ્લાસ્ટિક એવી વસ્તુ છે ને, કે જે જમીન માં સડતી નથી, પરિણામે જમીનને ઘણા બધા નુકસાન થાય છે, અને ખેડૂતો પણ, અ જે રાસાયણિક ખાતર ન વધારે પ્રમાણ ઉપયોગ કરે છે, જેનાથી તેઓને જે તેના તેનાથી પાક પણ સારો નીકળે છે, પરંતુ તે ખાતર ખાતરોના કારણે આપણે ખાતર જે બધું જે દવા વાળું હોય છે ને એવો ખોરાક લઈએ છે, જે આપણા શરીર માટે યોગ્ય નથી, અને હવા પ્રદુષણ ની વાત કરીએ, તો હવા પ્રદૂષણમાં તો તમે જોઈ જ રહ્યા છે, કેટલી મોટી મોટી ફેક્ટરીઓ ખુલી ગઈ છે. જેના કારણે કેટલું ખરાબ પેલું હવા હોય છે, આપણા ગુજરાતમાં જે અંકલેશ્વર છે, ત્યાં તો આપણને માસ્ક વગર જઈ જ નહી શકાતું કારણ કે ત્યાં કેટલું પ્રદુષણ જોવા મળે છે, તો તમે તમને આ પ્રદુષણ વિશે થોડી ઘણી માહિતી ખબર હોય તો જણાવોને કે તમને એના વિશેે કોઈક એવા અનુભવ થાય થયા હોય તો?
હા, બિલકુલ જે તમે માહિતી આપી છે તે તો જાણવા લાયક છે, કે અહ જેમ તમે કહ્યું કે એ કોઈ કોઈવી જેવી જગ્યા એવી પણ છે, જેમ કે આપણે દિલ્હીને પણ ગણતરીમાં લઈ લઈએ તો એધી જગ્યા એટલી પ્રદુષણ છે ને કે ત્યા તો એક રિસર્ચ કરવામાં આવ્યું હતું ને તો ખબર પડ્યું, કે ત્યાંના લોકો જો દિવસમાં સાસ લઈ ને તો એ સાસ દિવસ બે સિગરેટ પીધી એ બરાબર તે ગણવામાં આવે, દિલ્હીમાં એટલી પ્રદુષણ છે. પણ હાલ આ વર્ષે છે ને દિલ્હીમાં વહેલો વરસાદ પડી જવાના કારણે છે ને એટલું ગરમનું વાતાવરણ ન હતું, પણ તમને ખબર છે કે વચચમાં દિલ્હીનું તાપમાન કેટલું વધી ગયેલું હતું, પિસ્તાલીસ ડિગ્રી ગરમી, છેતાલીસ ડિગ્રી ગરમી અને અહ આપડા ગરમ પ્રદેશમાં છે ને આપડા ભારતના જ બધા પચાસ રાજ્યો છે, કે જ્યાં સૌથી વધારે ગરમી છે. તો એ વાત તો છે કે અહ પ્રદુષણ એટલું બધું વધી ગયું છે ને કે જેના કારણે આપણને ઘણા બધા નુકસાન થઈ રહ્યા છે. આપડા શરીરને નુકસાન થઈ રહ્યા છે, પણ આપણને ખબર નથી પડતું પર્યાવરણ જીવનો આધાર છે. હવા પાણી, જમીન, વૃક્ષો પ્રાણી અને માનવી આ બધા મળીને પર્યાવરણ બને છે. પર્યાવરણ આપણને શુદ્ધ ધ હવા, પીવાનું પાણી, ખોરાક અને કુદરતી સંસાધનો પ્રદાન કરે છે. તેથી પર્યાવરણ નું રક્ષણ કરવું દરેક નાગરિક જવાબદારી છે. આધુનિક યુગમાં ઔદ્યોગિકરણ વાહનોની વધતી સંખ્યા અને વસ્તી વૃદ્ધિને કારણે પ્રદૂષણની સમસ્યા વધી રહી છે. હવામાં ધુમાડો અને ઝેરી વાયુઓ ભળવાથી વાયુ પ્રદુષણ થાય છે. નદીઓ તળાવો અને સમુદ્રો માં ગંદગી તથા રાસાાયણિક પદાર્થો છોડવાથી જળ પ્રદૂષણ થાય છે. પ્લાસ્ટિક અને અન્ય કચરાથી જમીન પ્રદુષિત બને છે. વધુ અવાજને કારણે ધ્વનિ પ્રદુષણ પણ વધે છે. પ્રદુષણના કારણે માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. શ્વાસ સંબંધી રોગો, હૃદય રોગ અને અન્ય અનેક બીમારીઓ વધે છે. પર્યાવરણના અસંતુલનથી વૈશ્વિક તાપમાનમાં વધા ધારો થાય છે. જેના કારણે હવામાન, પરિવર્તન, દુષ્કાળ, પૂર અને અન્ય કુદરતી આપત્તિઓનો સંભાવના વધે છે. પર્યાવરણને બચાવવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ, પરંતુ હાલ આજ ના માનવીય તો અ ફક્ત વૃક્ષ કાપવા ઉપર ધ્યાન નાખી રહ્યા છે. તેઓ વૃક્ષોને કાપી રહ્યા છે, અને ત્યાં કારખાનાઓ અને બિલ્ડિંગો ઉભો કરી રહ્યા છે. અહ જે માનવી આ કામ કરી રહ્યો છે, એને ખબર નથી કે ભવિષ્યમાં ઘણી બધી આપત્તિઓનો સામનો એને કરવો પડશે તો એટલા માટે જેટલું બને તેટલું વૃક્ષ બચાવો અને વૃક્ષનું રોપ પણ કરવું જરૂરી છે, માર તો એક કહેવું છે કે વ્યક્તિને એક એક વર્ષમાં પોતાનું નામનું એક છોડ લગાવવો જરૂરી છે, ભલેને અને લગાવીને છોડી દેવો એમ એના પર માત્ર ધ્યાન નહીં આપવું, પણ એને રોપવું. એનું રક્ષણ કરવું એને પાણી આપવું એને ઉગવા માટે સહારો આપવો તો એ બધું કોશિશ આપણને કરવું જોઈએ તેવી જ રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને કચરાનું યોગ્ય સંચાલન કરવું જોઈએ પાણી અને વીજળીનો બગાડ અટકાવવો જોઈએ જાહેર પરિવહનનો ઉપયોગ વધારવો અને પ્રદૂષણ ફેલાવતા સાધનોનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અંતમાં કહી શકાય કે પર્યાવરણનું રક્ષણ એ આપણા ભવિષ્યનુંું રક્ષણ છે જો આપણે આજે જાગૃત બનીને પ્રદુષણ ઘટાડવા માટે પ્રયત્ન કરીશું તો આવનારી પેઢીઓને સ્વચ્છ હરિયાળુ અને સ્વસ્થ પર્યાવરણ આપી શકીશું તો તમને એના ઉપર શું કેહેવું છે જો આપણે પ્રદુષણ ઘટાડીએ તો આપણો જ ફાયદો છે કારણ કે આપણી જે આવનારી પેઢી છે એને સ્વચ્છ વાતાવરણ મળશે હળિયાળુ જીવ મળશે અને પર્યાવરણ પણ સ્વચ્છ નહી જશે તો તમે એના પર શું કહો છો
હા તમે જે માહિતી આપી એ ખુબ જ સરસ માહિતી આપી કે આપણે આવનારી પેઢીને આપણે જો બચાવવા માંગતા હોઈએ તો આપણે વૃક્ષોનું વધારેમાં વધારે રોપણ કરવું જરૂરી છે અને તે તમે આગળ જણાવ્યું તે પ્રમાણે આપણે વૃક્ષો વધારે પ્રમાણમાં કાપી રહ્યા છે એના કારણે ભારતમાં સૌથી વધારે ગરમીનું તાપમાન જોવા મળ્યું છે કારણ કે આપણા ભારત દેશમાં મોટી મોટી ફેક્ટરીઓ નાખવાના વિકાસના વી વિકાસ ના અર્થે મોટી મોટી ફેક્ટરીઓ નાખવાના કારણે આપણે ઘણા બધા વૃક્ષો કાપી રહ્યા છે અને તમે જણાવ્યું કે આપણે વર્ષમાં એક વાર વૃક્ષ વાવવું જ જોઈએ એ તો તમારી વાત ખુબ જ સરસ વાત તમે કરી અને એકદમ સાચી વાત છે હું પણ અત્યારે હું પણ મારા જન્મ દિવસ પર એક વૃક્ષ જરૂર વાવીશ અને પર્યાવરણને બચાવવાનો પ્રયત્ન કરીશ અને તમે આ તમે જણાવ્યું ને કે આપણે વધારે વૃક્ષો વાવીશું તો આપણે આપણું ભવિષ્ય બચાવી શકીશું એ એકદમ તમારી વાત સાચી છે અને એના કારણે જ તો આપણા આપણે આપણા પાંચ જૂને આપણા ગુજરાતમાં વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ને કે જેનાથી આપણા આપણા જેથી આ બાળકોને તો પછી જે પણ મોટા મોટા જે છે વડીલો યંગ એજ ના એ બધા લોકોને ખબર પડે કે પર્યાવરણ આપણા માટે કેટલું જરૂરી છે સરકારે તેની માટે ઘણા બધા કા કાયદાઓ અને નિયમો બનાવ્યા છે અને નિયમ ઓ નું પાલન કરવું બો જરૂરી છે પર્યાવરણ ને આપડે બચાવીશું તોજ ભવિષ્ય મા આપણે પરવરણ બચાવશે નહી તો એવો દિવસ આવશે કે આપને શ્વાસ લેવામા પડશે અને તે પણ મળશે નહીં એનાથી આપણે ફરી એના કરતા સરળ છે આપણે વરષમાં એક વાર વૃક્ષો વાવી એ અને તેનું તેને બચાવીએ અને તેનું જતન કરીએ ચાલો બેન તમારી જોડે વાત કરીને મને પર્યાવરણ વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ અંતમાં હું બસ એટલું જ કહેવા માંગુ છું કે આપણે જેટલું પર્યાવરણને બચાવીશું પર્યાવરણ એટલું જ આપણને ભવિષ્યમાં બચાવશે તો ચાલો બેન તમારી જોડે વાત કરીને ઘણો આનંદ થયો આપણે કોઈ આવા જ ટોપિક સાથે પાછા મળીશું આવજો
હા બહેન આવજો તમે પણ